હલો
હેલો હા હા આવે છે બોલો કેમ છો
બસ સારું તમારે
બસ મજામાં બહ દિવસ થઈયા વાત નની થઈ હ હો બધા મજામાં છે
હા બીજું કઈ નહ જો હા બધું ચણિયા ચોડી ને બધું મ સ્થિ વ્યવસ્થિત
હા હવે નવરાત્રી ની તૈયારીઓ ચાલુ હવે પેલા
હા હા એટલે થોડું ઘણું આપડે તૈયારી કરીને રાખીએ ને તો હવે શું છોકરાઓને સ્કૂલ ને બધું પછી ટાઈમ નહી મળે
એ તો છે જ મેં પણ હમણાં ગરબા ક્લાસ જોઈન કર્યા છે નવા નવા સ્ટેપ શીખવા મળે
હમ ચણિયા ચોઢી માત્ર એમ કે આપડે અગાઉ થી તૈયારી કરીને રાખીએ ને આ કેવા લાગે છે વરી પાછા બીજા નવ દિવસ માટે અલગ અલગ જોઈએ
હા એ તો છે જ કેજો
તમે બધા દિવસ રમવા જાાવ
હાલો
હલો
હા બોલો
તમે જાઓ રમવા
હા હું તો નવ દિવસ અમારે ક્યાં જતા ર ખબર પણ નહ પડે મજા આવે અમે તો રોજ જઈએ છીએ હા હા હા ગ્રુપ છે ફ્રેન્ડ સર્કલ ગ્રુપ છે તો બધા મળીને જીએ અનેને ખુબ રા મજા આવે આમ બધા મળીને રમીયે ગરબા પછી નવ દિવસ માતાજીની આરતી નો પણ લાભ મળે બધાને એક એક વારં ફરતી ને મજા આવી જાય નવરાત્રીમાં
બરોબર છે
હમ હમ હ
દવેે જોડે જોડે અ નવરાત્રી માં મજા તો આવે પણ બરોબર તહેવાર છે એના માટે આપણે એન્જોય પણ કરીએ અને અમુક વાર એ નુકસાન પણ કરે છે કેમ કે આજ લ ના તમે જવઓ છોકરીઓને હ ટ્રેડિશનલ ની જગ્યાએ વધારે વધારે પડતું આ ચોલીમાં ને એમાં છોકરીઓ વધારે વેસ્ટર્ન ટાઈપ પહેરવા લાગી એના હિસાબે અ ખરાબ અસર
હા એ તો છે જ હવે પેલા તો આટલું બધું નહ હતું હમણાં આ આજકાલ તો એટલું બધું આમ વધી ગયું છે ને મતલબ કેવું આમ નવરાત્રી તો આમ મસ્ત મહ એકદમ તહેવાર એ જોરદાર છે પણ છે ને હવે આજકાલની આ બધી ફેશનને કારણે છે ને અ કિસ્સાઓ પણ વધારે થાય છે આમ બધા જે પ્રોપ ઉપર નવરાત્રી નો ડ્રેસ હોય ચણિયા ચોળી હોય ને જેેન્સ લોકો ને ધોતું ને કે ્યું ને એટલો મસ્ત વેશ હોય તો એની જગ્યા એ લોકો અમે આજે આજકાલ ફેશન ના હિસાબ થી બધું આમ વેસ્ટર્ન ઈન્ડો વેસ્ટર્ન ને બધા મતલબ આવી રીતે એટલા બધા ઓપન કપડાઓ પહેરવા લાગી ગયા છે તો હવે આજકાલ કે પછી આ બધું તો જોઈ જોઈને હવે જે લોકો નહી બગાડતા હોય તે પણ બગડી જાય છે આમ
એટલે હું પણ એજ કેવા માંગુ છું કે આજકાલ ફેશન ના વધારાના લીધે આપડણે જોય કે છોકરાઓમાં પણ ખરાબ અસર પડે છે અને છોકરીઓ જાણી જોઈને વધારે પ્રેરાય છે કે હું આથી સારી વધારે કેવી રીતે દેખાવ દેખાદેખી ના યુગમાં આ બધું આવુંતું ખાય છે.
હા એ તો છે જ, તમારી એકદમ બરાબર વાત સાચી છે.
અને બીજું જોઈએ તો કે જે છોકરીઓ જે, એડલ્ટ છે એ બધા એવું કરે છે એના હિસાબે જે નાના નાના બાળકો હોય ને એના પર પણ અસર પડે છે, જે ભણવાનો ટાઈમ છે આપણે વાંધો નથી રમવામાં કોઈ વાંધો નથી, પણ જે નવરાત્રી નો ટાઈમ અને એક્ઝામ ટાઈમ બંને નજીક નજીક જ હોય છે એકદમ. એના માટે થઈને ઉજાગ્ર પણ થાય હા, ટાઈમ લિમિટ ને ધ્યાનમાં રાખીને જો બધી વસ્તુ કરવામાં આવે ને. તો કશો વાંધો નથી.
પેલા આટલું બધું નહ થતું હતું. હવે આજકાલ તો આ ફેશનને પાછળે છે ને આમ દુનિયા બગડતી પણ જાય છે પણ હવે આમ નવરાત્ર તો કેવી રીતે નવ દિવસ માતાજી નો તહેવાર હોય, તો આપડે એ પણ માનીને ચાલવાનો કે મતલબ નવ દિવસ માતાજી ની ખુબ આરાધના કરીએ, ધરમ કરીએ આવી રીતે તો એ પણ છે એમ નવરાત્રી ન
અમુક જગ્યાએ તો એવું હોય છે કે નવ દિવસ જે આ બાળકી હોય એને માતાજી સ્વરૂપ જ માણતા હોય છે. પણ જયારે એજ એક દિવસોમાં આપણેે જોઈ કે જે નાની નાની બાળકીઓ એના સાથે, ખરાબ રીતે વર્ત ત પણ થતું હોય.
હમ, તો એજ નવરાત્રી ના આમ તહેવાર બી આમ ઉજવણી થી ઉજવે છે ને ઘ મતલબ આવી રીતે પણ થાય છે કે જે મતલબ ના થવો જોઈએ આવે. હમણાં, આજના ટાઈમમાં, હમ. ને નવરાત્રી માં કેવી રીતે હવે એમ તો ઉપવાસ ના પણ દિવસો હોય છે, ને ચલા બધા લોકો ઘણા કે બધા લોકો આમ ઉપવાસ પણ કરે છે નવ દિવસ, ના અને છેલ્લે દિવસે એટલા ધધામ મ થી ઉજવણી કરે છે નવ કન્યાને બોલાવીને, એમને કેટલું મસ્ત રીતે સ્વાગત કરે છે ને એ લોકો લોકોને જમાડે છે ને, એવી રીતે પણ આમ માતાજી ના પણ અલગ અ અલગ આમ રૂપ દેખાય છે આમ છોકરીઓમાં પડેને આવા ટાઈમમાં એક સાઈડ એવું થાય છે, કે જે મતલબ નહી થવું જોઈએ આવી રીતે.
ના સાચી વાત છે એકદમ એના માટે આપણા માતા પિતા એ જ ખાસ ધ્યાન રાખવું પડશે દરેકને સરખી રીતે સમજાવવા પડશે, યોગ્ય માર્ગદર્શન આપવું પડશે એ બધું આપડે જો માતા પિતા જાગૃત રીતે, બાળકોને સમજાવીશું તો આગળ જતા વાંધો નહી આવે.
હા એ તો બરાબર જો તમે ને છે ને નવરાત્ર રી મતલબ આમ છે નેમ ગુજરાતમાં તો સૌથી મોટો તહેવાર છે આમ જેમ કે હવે અમદાવાદ છે સુરત છે વડોદરા છે એ જગ્યાએ તો એટલા મોટા મોટા કોમ્પિટિશનની જેમ તહેવારો ઉજવે ને કે મતલબ ખુબ મજા આવે છે આમ બધાને
હા જોવા જઈએ તો નવરાત્રી એટલે આનંદ ઉત્સવ ને મનોરંજન મજા મોજ નો તહેવાર છે મજા આવે જાય એમ
તો એમાં આપણને માતાજીઓ ના આશીર્વાદ પણ મળે છે આમ હું તો એજ પ્રાર્થના કરું મતલબ જે ના નવ દિવસમાં બધા લોકો આવી રીતે મસ્ત ઉપવાસ કરે આરાધના કરે એ લોકો ના ઘરમાં ખુબ મતલબ આમ સુખી સમૃદ્ધિ આમ આવી રીતે સુખી પરિવાર થવા જોઈએ આજકાલ કોઈ આવી રીતે ગરીબ ના રહેવા જોઈએ
ના બરોબર છે તમારી વાત એકદમ
બીજો
બીજું શું અત્યારે તો ટ્રેન્ડિંગ એટલું ચાલે છે ને બધું કે ચોલી જેવા મમ્મી પેરે એવું જ ના પાછળ છોકરાઓને હોય ફેમિલી નું આખું ગ્રુપ હોય એ લોકો બધા સેમ સેમ ચલી ને આખું ગ્રુપ એ રીતે રંગ તઈ તમારે ત્યાં કઈ કઈ રીતનું હોય છે?
હમ
તમારી સાઈડ કેવી રીતે તે હોય છે?
અમારે તો તો ખુબ જ ધૂમધામ બી બિલ્ડીિંગમાં પણ આજુબાજુ કોમ્પ્લેક્સમાં બધી જગ્યાએ એટલું ધામધૂમ થી ઉજવે છે ને આમ આપ આખા મતલબ આમ આખા જો પૂરા પુરી દુનિયામાં આમ નવરાત્રી તો આમ એકદમ જાણે અ એકદમ આમ ઉજાસ આમ ઉજા આમ સેમ જાણે દિવાળી આયવી ને એવી રીતે બધા ઉજવે છે. આમ બાર નો માહોલ એટલો મસ્ત લાગે છે આમ બાર જઈએ ત્યારે રાતના
આખો દિવસ શું કેવાય રાત પડવાની રાહ જોત
હા ક્યારે રાત પડે ને ક્યારે આપણે બધા રમ ગરબા રમવા જઈએ એવી
હા એ સાચું કીધું અને એવું લાગે કે જાણે નવો દિવસ ઉગી ગયો રાત પયડીને
હા એ તો છે જ ને અંતમાં તો મતલબ કેવી રીતે આમ નવરાત્રી મતલબ છે ને હવે એક પછી એક બધા તહેવાર ચાલુ થઈ જાય છે પણ નવરાત્રી તો એક એટલી બધી રાહ જોઈએ છીએ કે મતલબ હમણાં બે બે મહિના પેલા જ એની તૈયારીઓ કરવા લાગી જાય છે. નવા નવા ચણિયા ચોરીઓ લીએ છે. અ જેન્સ લોકોને આપણે પેલું ધોતિયું ને કેડિયું ને કેટલું મસ્ત લાગે છે આવી રીતે પહેરવેશ ગુજરાતીઓનું
હા, સાચું કીધું એમાં પણ ના નાની છોકરીઓને જે અ તૈયાર થાય ચોલી પહેરીને એટલી મસ્ત ઢીંગલી જેવી લાગતી હોય.
હહ એ તો છે લોકો રંગબેરંગી આમ કપડાં પહેરેને, માતાજીની આરતી કરીને ગરબા રમે છે, ને મેં બધી લેડીઝ આમ ચનિયા ચોરી ને પુરુષોને ધોતી ને કેળિયું ને ઢોલ, નગારા, સંગીત આવી રીતે તે આમ ગોળાકારમાં કેટલા મસ્ત નૃત્ય કરે છે, અલગ અલગ પ્રકારના
દિવસે અલગ અલગ જોવા મળે બધું
હમ એ તો છે, ને ભક્ત જે માતાજીના ભક્ત હોય તે લોકોને તો એટલી બધી ધરમને આરાધના કરે છે, અને એ લોકોનો માતાજીના આશીર્વાદ મેળવે છે એ જ એ લોકોનો સૌથી મોટો તહેવાર હોય છે, આમ
હા અમુક લોકો આ ઉપવાસ આરાધના એ કરે છે, ને સાથે સાથે મૌન વ્રત પણ રાખતા હોય છે, મેં ઘણી બધી જગ્યાએ જોયું કે લોકો નવ નવ દિવસ ઉપવાસ કરતા હોય, સાથે મૌન વ્રત પણ રાખતા હોય
એ ટાઈમે તો માં માતાજીના મંદિરો પણ કેટલા મસ્ત સજાવામાં આવે છે, સુંદર રીતે એકદમ મસ્ત શણગારે છે ને જે દાંડી હવે આજકાલ તો છે ને ગરબામાં જે દાંડિયા હોય છે, એને પણ એટલા અલગ અલગ પ્રકારથી આમ આ સજાવીને લાવે છે, દાંડિયાને પણ આ એટલા મસ્ત સુંદર સુંદર અલગ અલગ પ્રકારના કોઈ લાઈટિંગ વાલા ને એવી રીતે સજાવીને લાવે છે.
હા એ તમે સાચું કીધું અમુક અમુક જગ્યાએ અ દાંડિયાનો ઉપયોગ કરીને મસ્ત મસ્ત રમતા હોય છે, અને અમુક જગ્યાએ છત્રીઓ એવી મસ્ત શણગારેલી હોય ને એનાથી લોકો સાથે સાથે ગરબાની જોડે રમતા હોય છે.
એ તો બરાબર જ કયો તમે પણ બસ હવે હું મારા તો એવું જ કેવાનું છે, હવે જેમ જેમ આ ફેશનની દુનિયા થઈ ગઈ છે, હવે આજકાલ તો એ રીતે છે ને બધા બી તહેવારો બી આપણે છે, ને એકદમ સાવચેતીથી તેને આમ ધ્યાનથી ઉજાવા જોઈએ કે કોઈને પણ કોઈના પરિવારમાં આવી રીતે કોઈ મતલબ ઉત્સાહો ન થવા જોઈએ, કે મતલબ એ લોકો ન મતલબ ઘ તમા અશાંતિ ફેલાઈ જાય તેવી રીતે આવા બધા કિસ્સા થવા જોઈએ, એટલે મારે તો એવ જ કેવાનું કે મતલબ જે બી હોય ને તો બસ એ તહેવારોમાં ખુબ સારી રીતે બધા મોજ કરે મસ્તીઓ કરે પણ બસ ભગવાન કોઈને દુઃખ ના આપે એમ
એ તો તમે સાચી વાત કરી જો આપણેે જ એ વસ્તુ ન ધ્યાન રાખીશું, અને જાગૃતતા ફેલાવશું ને તો જ્યાં સુધી બને ત્યાં સુધી આપડી પ્રયત્ન કરી શકીશું કે આપણા થકી અથવા બીજા કોઈ થકી જે કઈ પણ ખરાબ ખોટું થતું હોય, ને એને અટ ચકાવીશું અને ધ્યાન રાખીશું કે આપડાથી કોઈ ખરાબ કામ ના થાય, કઈ ખોટું કામ ના
હા બરાબર કેવો તમે ચાલો હવે આપડે ગરબા ની રાહ જોઈએ, ને પછી જઈશું આપડ સાથે રમવા ચાલો ચાલો આપડે મળી હા